હા શું કરો તમે ખરીદી કરવા જવાના હતા તમે, ગયા?
તહેવારિ કપડા ની ખરીદી કરવાની હતી.
હા મેરેજ હતા કે શું કોઈ ના?
ના. ઘરમાં મેરેજ હતા. જેમાંથી લઈને અમે કપડા ની ઘણી બધી ખરીદી કરી. કે જેમાં ચણીયા ચોલી છે, નવા નવા પ્રકારની સાડી હોય. પછી તેમાં અત્યારે તો કેવુ હોય કે કોઈ તાર એની સાથે બ્લાઉઝ બી મળે છે. એવી બધી સાડીની બી મેં ખરીદી કરી.
બરાબર છે તો તમે ટ્રેડિશનલ રીતે સાડી એવી બધી ખરીદી કરી છે. સારી છે ચણિયા ચોળ છે, એ રીતને સારી ગુજરાતી રીતે.
એને ઉજવ ભર માં મળી પણ જે તમે આ એની સાથે શિવમાં આવેલો બ્લાઉઝ તૈયાર મળે. તેનો ભાવ પણ પછી વધારે જોવામાં મળે છે. પછી ઘણી બધી એવી ઓ હોય છે કે તહેવાર પર પહેરી . ઘર ના કઈ પ્રસંગ હોય, પૂજા હોય. એ એવા મોટા પ્રસંગ લગ્ન જેવા હોય. એટલે ઘણી બધી સાડી મળે. એમાં ગુજરાતી સાડી માં એ બધી બાંધણી સાડી હોય પછી સાડી હોય. ખાસ કરીને લગ્ન પ્રસંગમાં બનારસી સાળી હોય. જે કેવુંય કેવો લોકો ઉભો કરી ખાસમ રોયલ ઉભું કરે છે. નીમાંથી એવું લાગે કે ઘર નું પ્રસંગ . માણસ છે એવું પહેરવેશ પરથી ઓળખી શકાય. તેથી ઘણી બધી સાડીઓ બજાર માં મળી શકે છે.
એવું છે. તો આ સાડીઓમાં પણ ઘણી બધી વેરાયટી આવતી હોય છે. હે ને? મને તો એવું કે સાડીમાં બસ એક જ આવતી હોય છે. પણ તમે તો કેટલી બધી સાડીની વેરાયટી કીધી.
ગુજરાતમાં જેવી રાજસ્થાન આવેલું છે.
તમે બોલો છો ને તો તમારું બરાબર નથી આવતો એવું,
હા હવે કમ્પ્લીટ અવાજ આયો. આ રીતે વાત કરો ને તમે તો મને અવાજ આવે તમારો.
શ ના ઘણા બધા પહેરવેશ હોય પણ તેને કેું રાજ્ય પ્રમાણે તેનો પેરવેશ અલગ અલગ બદલાય છે. જેવ કે તમે ગુજરાતમાં જોઓ તો તેમાં ગુજરાતી સાડી જોવા મળતી હોય. ગુજરાતી સાડી માં પણ ઘણા બધા ટાઈપ હોય. તેમાં બાંધણી સાળ મળે. પછી લહેરિયું હોય, પટોળા હોય. પછી બધી તમે રાજસ્થાનમાં જાઓ, કે બીજા સ્ટેટમાં જાઓ. તો તેમાં કેવું હોય કે આખું રાજસ્થાની પેરવેશ હોય. ના ખ ચેચણઓ હોય. પછી મોટું બ્લાઉઝ હોય એની બધું પતો નાખવાનો હોય, એ રીતે ઘણા બધા ફેરવેઝ બંધય છે. એવી રીતે કે તમે સાઉથમાં જાવ. તો ત્યાંની સાઉથ ની સાડી અલગ હોય. પછી પશ્ચિમ બંગાળમાં તો ક્યાનો ભી આપ પેર બેલોગ હોય. ઉત્તરાખંડ છે, હિમાચલ છે, અસમ છે, ત્યાં સાાડી ના હોય. પસફિક એક એવું બનાયેલું વસ્ત્ર હોય. જેને તમ ખણ પણ આપે. અને તેનું વસ્ત્ર પણ ત્યાંનું અલગ ગણાય. જેવું કે સાડી ગુજરાતીની સાડી ગણાય રીતે ત્યાંનું વસ્ત્ર ઈવ ખ આપે કે આ રાજ્ય ન આવો ભેરવેશ હોય તેની સાથે પહેરવા પહેરવાની ઘરેણા પણ એવા જ બનાવવામાં આવેલા હોય
તો સાડી તો દરેક રાજ્ય પ્રમાણે અલગ અલગ સાડીઓ હોતી હોય છે એવું હોય છે
હમ
અને સાડી તમે લો તો સાડી જોડે તમારે એવો પહેરવેસ પણ લેવો પડતો હોય છે ને
હ વધા ઘરે સાડી લઈએ વધારે સાડીમાં અત્યારે તો કેવું છે કે થું કોન્ટ્રાાસ્ટ માં ચાલે. કે તમે સાડી નો કલર તમે કઈ પિંક કલર નો લીધો કે એમાં કઈ ગ્રીન કલર ની જ્વેલરી ન બંધ છે. કે તમે સેટ લો. તો કઈક અલગ કલરથી તને પહેરો તો વધારે સારું લાગે. પણ અમુક જે પહેલાથી પસા આવ્યા હોય એમને કેવું હોય કે સાાડીમાં મેશિંગ કરવાનું મેશિંગ કરવાનું સમ્રી એવી હોશે પણ કાસમાં લીધારે કો કોઈ સ્ત્રીઓમાં એવું હોય કે જે મેચિંગ પેરે આવી રીતે ઘણા બધાેરવેર પહેરવામાં આવતા હોય પછી જયારે કોઈ સાડી પહેરીએ પહેરીવી જ્વેલરી પહેરી પછી હોય છે કે માથું ઓળવવાની હેરસ્ટાઈલ હોય એમાં પણ ઘણી બધી હેરસ્ટાઈલમાં ઘણા બધા પ્રકાર હોય છે
તો આ બધા અલગ અલગ રાજ્યોની અલગ અલગ સાડીઓ હોય છે તેમાંથી તમને કઈ સાડી સારી લાગે છે તમને બહુ ગમતી હોય તમે રોજિંદા તમે સાડી પહેરવાનું હોય અને તમે પહેરતા પણ હોય છે એવી સાડી કઈ કે જે તમને બહુ જ ગમતી હોય
જબાાળીમાં તો એવું છે કે ગુજરાતમાં બેસ્તા વ્યક્તિઓ માટે પટોળા હોય કે સાદા પટોળા હોય જે અ રોજિંદા પહેરવા માટે કામમાં આવતા હોય પ્રિન્ટ વાળી સાડી એવું કહી શકાય કે ફૂલ ની પ્રિન્ટ હોય બીજું અન્ય કઈ બી પ્રકારની પ્રિન્ટ હોય સાદા પોટોળા પહેરવા માટે અનેને એવી શાળી સરસી બમેનેમ પછી કઈ લગ્ન પ્રસંગ માટે જે સાઉથની સાડીઓ હોય સ્પેશિયલ મને એવી ખાતે એવી સાાળી પણન પરવાની પછી અમુકમાં એવું હોય કે ખાલી પ્રિન્ટ વાળી તળી હોય પછી એવું નહી હોય રમત ખાડી કેર બહુ ભારે હોય પછી ભરજક કામ કરેલું હોય મારે તો વધ જે કચ્છ ની સાડી હોય તેમાં કચ્છી હો કરેલી બ હમ યાસ પહેરે તો રોયલ લુક આવતો હ અચ્છી સાડી બ
તમારું જે સ્ત્રીઓનું જે સાડી નું હોય છે એ રીતે અમારું પુરુષો ન બી હોય છે તમને ખબર છે
ના પહેરેશ હોય છે દિવ હોય છે પુષ હોય છે જેમાં નીચે શર્ટમાં પ્લાઝો આવે ઉપર જોવું હોય છે એમાં બી માં ઘણા બધા પ્રકાર હોય છે કે કઈ નવરાત્રીમાં ભરણ અલગ હોય છે લગન ના ભવા માટે પણ અલગ થાય છે પછી કેં પૂજા પાઠ ઘરમાં રાખ્યું હોય એવામાં બી પહેરવા અલગ હોય કે પ્રસંગ પાઠ માટે કે ચાલુ પહેરવા માટે પૂજામાં પહેરવા માટે એવા બધા અલગ હોય છે પછી અમુક ટાઈમે જે અ આ પુરુષો અત્યારે જોઈ પેરે છેલે કે કોટ કેવાય ત આખી પશ્િમીકરણ કરી કેવાય કેમ કે જે એ કોટ હોય બ્લેઝર હોય કે કેવું હતું એની માન્યતા એવી છે કે કોટ બ્લેઝર પેલા જે બીજા દેશ વાળા હોય ફોરેન લોકો ત્યાં વધારે ઠંડીનું વાત વાતાવરણ હોય તો ત્યાં આગળ કઈ લગ્ન નો પ્રસંગ હોય એવું કઈ પ્રસંગ હોય. તો લોકો સારા કપડાં પહેરે બરાબર તેની પે પર સ્વેટર એવું કઈ તો પહેરવાના છે નહીં તો એ લોકો આખું એવું લક રેડી કર્યું કે જેથી કરી ઠંડી પણ ના લાગે અને ઘરમા હાટૅ પેન્ટ સોરી મારે જેથી કરીને નીચે પેન્ટ હોય શર્ટ. સટૅ ની ઉપર બ્લેઝર હોય. પણ પશ્ચિમીકરણ કરતા કરતા એ વસ્તુ અહીં આપણા દેશમાં પણ આવી ગઈ. એ લોકો શર્ટ પેન્ટ ની ઉપ. પડલી ઘેર પેરે પણ આપણું મૂળ પહેરવે તો આપડો હતું જ નહી. હું કેવું દેખા દેખી બધા પેલેથી પેરતા હશે ને પેરે એવું.
અત્યારે પુરુષો વધારે પડતું આ જે બ્લેઝર છે કોટ છે. એ પહેરવાનું એમનું મુખ્ય કારણ શું હોય છે કે જો એ આવો પહેરવેશ પહેરે ને તો એ થોડા પ્રોફેશનલ લાગે છે. બિઝનેસ મેન હોય છે પછી કોઈ કંમની ના. ઓનર હોય છે એ લોકો વધારે પડતું આજ પ્રિફર કરે છે કે જે. કોર્ટ હોય છે કોઈ મિટિંગમાં જતું હોય તો બી બ્લેઝર પહેરીને જાય છે. અને અત્યારે તો આપડા ગુજરાતી લોકોમાં મેરેજમાં પણ બધા કોૂટ પેરતા થઈ ગયા છે. જો કોઈ નો મેરેજ હોય તો સારે એવું. ફૂટ બિ લાવતા હોય છે અને ટ્રેડિશનલ તો છે જ. ટ્રેડિશનલ તો અત્યારે પણ પુરુષ તો જયારે બી પૂજામાં બેસે તો જબ્બો ને નીચે લેગો હોય છે. પ્લાઝા હોય છે એવું બધું જ પહેરતા હોય છે કે જીન્સ પેન્ટ હોય છે. કે શર્ટ હોય છે એ બધું પહેરવા લોકો અત્યારે તાળી દીધું છે કારણ કે જે ધાર્મિક વસ્તુ. તો ભાઇ જેમાં ધાર્મિક રીતે ટ્રેડિશનલ જ સારું લાગે છે અત્યારે હું પણ કોઈ બી પૂજામાં બેસુ તો અત્યારે હું પણ પીળા કલર નો જબ્બો લાલ કલર નો જબ્બો એવો જબ્બો. આમ સારો કેહેવાય પૂજા માટે કારણ કે એ રંગ થોડોક પવિત્ર કહેવાય એની માટે. એમાં પીળા કલરનો અને લાલ કલરનો જબ્બો હોય છે એ પહેરતા હોય છે.
હા. જયારે તમે કઈ સિઝન ઋતુ પ્રમાણે ઘરે પ્રસંગ રાખવામાં આવ્યો હોય. એ જયારે શિયાળો હોય ત્યારે તમારા ઘરે પ્રસંગ હોય અને અ પહેરો કે બ્લેઝર પહેરો કે ઉપર કોટ પહેરો. ખાસું બધું તમારી ઘરે તમને વાતાવરણ તરીકે ઋતુ તરીકે શરીર માટે સારું ગણે પણ અત્યારે કેવું થઈ ગયું છે કે ઉનાળામાં ઇ વસ્તુ. ંગ હોય ત્યારે વ્યક્તિ એ પ્લાઝો હોય. કે જબ્બો હોય પાતળો સુતરાઉ કોટન કાપડ એવું પહેરવું જોઈએ. પણ‌ અમુક ને એવી થોડી સમજણ ઓછી હોય. પછી કેવું કે કોટ પહેરી લે આ બ્લેઝર પહેરી લે. કે જેના કારણે પછી માણસને ઘણી બધી તકલીફ પણ પડે પ્રસંગમાં ગરમી એટલી લાગે એના પછી પ્રસંગ માં મન પુરવાય. અને પછી શરીર ના જેના લીધે તકલીફ પહોંચી શકે છે બીમાર પણ પડી શકાય છે.
બરાબર છે.
અને અમુક જગ્યાએ તમે જોયું હશે કે અમુક જગ્યાએ એ પેરવેશ એવો હોય છે ને. કે એમને ત્યાં કોઈ લગ્ન પ્રસંગ હોય છે. તો જે વરરાજા હોય છે કે જે મુખ્ય માણસ હોય છે એ પણ અને બીજા બધા જેટલા બી પ્રસંગમાં આવેલા હોય છે ને એ બધા ઉપર શર્ટ પહેરે છે. અને નીચે એ લોકો લુંગી, લુંગી પહેરવાનું પસંદ કરે છે. એ એમનું એમની રીતે ધાર્મિક એમનો પેરવેશ છે. એ તમને ખબર છે એની?
હ મને અમારે છે એલી બધી ખબર નથી.
તમને નથી ખબર મને જેટલી ખબર હતી એટલી મેં તમને કીધી કે અમુક એ વધારે પ્રમાણમાં કોલકતા સાઈડ કોલકતા બાજુ આવો પેરવેસ પહેરવામાં આવે છે. એ રોજિંદા જીવનમાં પણ શર્ટ ને લુંગી પહેરતા હોય છે એ પેન્ટ શર્ટ નથી પહેરતા. એમને એવો પહેર પહેરવાનો પસંદ બી નથી એટલા માટે લુંગી અને ઉપર શર્ટ પહેરે છે. એમાં લુંગી હોય છે એ તો સફેદ કલર ની જ એ લોકો પ્રિફર કરે છે. એ લોકો એમની રીતે સફેદ કલર ને એ લોકો પવિત્ર માને છે. જેમ આપડે લાલ કલરનું, અને પીળા કલર ને પવિત્ર માને છે. એમ એ લોકો સફેદ રંગને પવિત્ર માને છે.
અત્યારનું સ્ત્રીઓ નું મને ખબર છે. દરેક સ્ત્રીઓની અલગ અલગ સાડી પણ હોય છે. જ્યારે તેમનું લગન હોય. અ્યારે એમના ઘરેને પણ સ્પેશિયલ બનાવવા માંગે. તેમાં તેમને જે ભગવાન હોય, એ ભ ભગવાના સ્પેશયલી અંદર સજાવટ કરવામાં આવે. અને એવા ઘરેણા નો ફેરવેશ કરવામાં આવતો હોય છે.
હા એ તો છે જ અત્યારે શેરવાની પણ આવી છે શેરવાની જે બી કોઈ બી પુરુષ નું લગ્ન હોય છે ને, તો એ પેલા શેરવાની પસંદ કરશે. કારણ કે અત્યારના જમાના માં સેરવાની એ ટ્રેન્ડિંગ થઈ ગઈ છે કોઈ બી હોય. જેનું બી લગ્ન હોય છે ને, એ પુરુષ શેરવાની જ પહેરસે એ કોટ હોય છે પછી બ્લેઝર હોય છે. એ બધું પહેરવાને તાળતો હોય છે.
હમ હ. જ્યાં ઘરના લગ્નો પ્રસંગ હોય ને જે મેને માણસ વર્વ ગણવામાં આવે. એ શેરવાની પેરવાથી કેને વધારે વણલાજા જેવું અ લોકો દેખાય. પણ અમુક વેક્ પણ પેરવાનું પસંદ કે મારે શેરવાની નથી દે શેરવાની લાવ તો એક વાર પેરાય. અને બીજી વાજ કઈક પ્રસંગ માં પહેરાય ને બ્લેઝર લાવે તો કઈ બીજા પ્રસંગમાં પણ પહેરી શકાય.